હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં જ છું. હવે શું કરો છો તમે?
કેમ ના
હમ્મ. એટલે આમ બોલું હું આમ કહેવું સું કે મારે ભુવાને ત્યાં પ્રોગ્રામ સે, તો શું થયું? થઈ ગયું પ્રોગ્રામ કે બાકી સે?
નહી વટેે. કોઈ મર ગયું થો ને તો કેન્સલ થઈ ગયું.
અચ્છા પહેલી મોત થઈ ગઈ તો એને કેન્સલ રાખી
હા.
એમ સારું. ક્યારનું ક્યારનો રાખ્યો સે?
પતો નહીં.
તમે પહેલા કહેતા કી લુગડા લેવા જાવ સું, તમે નો લાયા લુગડા?
તેઈ પછી કેન્સલ થઈ ગયું સો, તો નહીં લાયા સ.
હમ્મ-હમ્મ.
કાલે તમે પતો હે મેં એક્ઝામ દેવા ગઈ થી ની
હમ્મ.
તો ડીમ વી માાર્ટ મેં ગઈ સે, દેખવાને.
ડી માર્ટ
વી માર્ટ થા વો.
અચ્છા. વી માર્ટ
મેને એસી ચાલ રહી થીન
કસે? તમે પહેલાં ભઈ આ બેસી તે નહીં ગયા કે ઊંઘી ગયા, એસીમાં ઠંડા-ઠંડા પવનમાં.
કેમ બોલો સો?
આમ કેવું એ સીનો ઠંડો-ઠંડો પવન આવેસે તમે ત્યાં ઊંઘી તો નહીં ગયા?
નહીં. બહોત સારે-સારે કપડાં થા વહાં પે.
હે. એના ભાવ
ભાવ ભી
કેટલો? બહું મહેંગા સારા કી ઠીક-ઠાક થા?
ઠીક-ઠાક. તમારી એની છોટી-છોટી છોટી છોટા બચ્ચા બડે-બડા કપડાં થા.
હમ્મ. એને નાના-નાના સોકરા માટે બહુ સારા કપડા થા?
હમ્મ. તમારે દીકરી કે બેટે જૈસા ભી બહોત સારા થા.
હમ્મ. સારું પેલા અત્યારે અમે લાવવાનું એ ફિરો કોય.
અ ઘરે પેરવાના મતલબ.
કેટલા કેટલા વાળા હતા.
હમ્મ.
કેટલા કેટલા વાળા હતા. કાંઈ રેટને ના થાય એટલે હું આમ પૂછું છું તમને.
ઘરે પહેરવાના તો. સો સો રૂપિયા સો રૂપિયા સ સ્ટાસ થા પચાસ રૂપિયાથી.
એટલે સોની સ્ટાર્ટ થાય કે પચાસની પચાસની થી સ્ટાર્ટ થાય કે સોની.
સો પચાસમે સ્ટાર્ટ થાયું.
તો સારું.
હમ્મ.
ને મોટા માટે.
મોટા માટે તો તીનસો રૂપિયાથી સ્ટાર્ટ થા. ટી શર્ટ, કુરતાન, ડ્રેસન પેન્ટ ન. છોટા બચ્ચા કે બડા કે ઓર ખાવા ને ચિઝા બી થી.
હમ્મ સારું.
હમ્મ.
એ ક્યારે જાવાનું હ ને મે મા એક દિવસ જાવું પડ એને મોલ છે શું છે.
મોલ ટાઈપ સી છે.
મોલ ટાઇપ છે.
હા, નીચે તો બડી છોરીયા કા કપડા
મોટી છોકરીયાને.
હા નીચે તો મોટી છોકરીયાના ન થા બીજે ઉપર અ બડા છોકરાના છોકરાના થા બીજે ઉપર છોટી છોરીયાના થા. જૂત્તા વુત્તા સબ થા.
હમ્મ. તમે શું લાયા.
મેં તો કેમ ના લાઈ દેખવા ગઈ થી.
કુણ-કુણ ગયાં હતા તમે દેખવા માટે.
માર એક ફ્રેન્ડ ઓર મેં.
હમ્મ સારું.
કોલેજ કે બાજુમાં મેં થા ને.
હમ્મ.
હમ્મ.
એના પેલે સેવાશ્રમથી સેક્ટર ચાર માને.
હા.
તમે ચાલીને જતા હોય સેવાશ્રમથીને એને સેકટર ચારમાં.
કેમ બોલે છે.
આમ કેવો કે તમે સેવાશ્રમ ઉતરો છો.
હા.
સુ સેક્ટર ચારમે જવું પડશે ને
હા
પછી રિક્ષામાં જાયે કે ચાલીને જાશુ
રિક્ષામાં.
રિક્શામાં કેટલા પૈસા લેશે રિક્ષાવારો
દસ રૂપિયા
હમ્મ દસ રૂપિયા લેશે તો
હમ્મ ટાઈમ જયાદા તો ચાલીને જાવા શાંન બાકી રિક્ષામેં
ના પછી ટાઈમ થઇ જાય તો પછી શું ફરવાનું રિક્ષામાં જાવાનું
હમ્મ ઠીક સે અવે
હં હો કાંઈ નઈ પેલો છોકરો ટી વી જોતો તો એને ક્યારે ક્યારે ટાઈમ મમ્મી જોશે
હમ્મ ઠીક સે. હાં મારે બી લાઈટ આઈ ગઈ છે.
લાઈટ આઈ ગઈ સારું લાઈટ આઈ ગઈ તમારે
હાં.
સારુ
અસ
બસ કાંઈ નઈ
ઠીક છે
હા
આજ તો મોસમ બર ખુલ્લું સે બરસાત ની આવે સે
હ પેલું સવારમાં કેટલું મોસમ થાયે સવારે એટલે આમ લા જબરુ બારી સાઈડ સે
હમ્મ
એ પન અમણાં તો બહ જબરી વરસાત આવશે ને એટલે પછી મોસમ સારું થઈ ગયું.
હા
હમ્મ બોલ શું કરું ચાય બાય પીધી
નઈ ઉં બેઠી સુ
કોણ સે તમારે
અબ લાઈટ આઈ ગઈ સે ને તો સુવ છું
લેવાનુ ને હલો હુવાનુંને
હા
હમ્મ. હુઈ જાવ તમે
હમ્મ અવાજ
બસ કાંઈ નઈ ટી વી જોઉ સુ આ બેસી શું કરુ કંઈ ખબર નઈ
ઠીક સે. તમારા દીકરો કેમ છે.
ડિકરો માજામા સે, ટી‌વી જોવે છે. એટલે પૂરો પૂરો દિવસ ડીકરી ઉંઘે સે. પૂરા દિવસમા ટીવી મા હાની બાની ચલાવે.
હ આ લેસનની ગયો અસે.
ના લેસોન નહિ ગયો. એને પેલા એને લેવા કોણ જાય સે એટલેને ની મોકયો.
ઠીક સે.
એને પેલા એના પપ્પા હાટે નોકરી ગયા તા, એને પેલા એને લવા માટે ગેર થોડી ન અવાય. ને એટ્લે ન દાદ-દાદી બાર કામ જતા રીયા આજ. એટલે મેં જોયુ ને મોકલવા ને મે લેવા કોણ જાય સે.
હમ્મ.
એને પસી લ મોકલા તો લેવા કોણ જાયસે.
હા.
એટલે કઈ વોકસે જોહે.
ઠીક સે. તમે ચા બનાણલી?
ના પીવુસે ચાય એટલે નઈ બણાઈ પસી બણાવશું.
સે ઠીસ સે.
હમ્મ.
ઓર.
બસ કાંઈ નઈ એટલે નીંદાસે તો સારી એટલે ચોખસ ઉઠું પસી મોડો મોડ
હમ્મ.
હમ્મહ. અ તમે બણેલી તી ચા?
કેમ?
કપે બળાઈ ચાય?
નઈ.
હમ્મ. એનો બાસે ભઈ આવતી હમ્મ. ઉબા સી બયો આવસે.
હ. નીંદ આવેસે.
હમ્મ, આટલે મોસમ સ અમથાય ગેયલા.
હમ્મ.
ઠીક સે.
કોક સુણાવો તમે, તમે લંબી ક્યા સે.
મમ્મી. નોકરી ગીયા સે, પાપા બી નોકરી ગીયાસે.
તમ ને ગે.
નઈ.
હઅ બઉ નિંદ આવસે ના.
સુઈ જાઓ.
કે હુવાનું એટલે ઉઠવાનું ઓયને મૂળુ ધોવાનું પસી ચા-બા બનાવવાની પસી બાટણ ઘસ ખાના ખાયા એના પછી રોટલી સબ્જી ને. રોટલી સાક તૈયારી કરવાની પછી બનાવાનું. કઈ કેટલા કંપની અલગ છે. અને લુગડા પલટવાના છે.
કેમ બોલો.
કેટલું કામ પડયુ છે એટલે ક્યાં હુવાનું.
હલો!
હલો!
હલો!
હાલો યુ.
ઠીક છે.
હલો!
હલો! હલો!